હેલો
હલો
હા જય શ્રી કૃષ્ણ બેન મજામાં
જય શ્રી કૃષ્ણ તમે મજામાં
આ મજામાં
બોલો બસ આ બેઠા છીએ
હમ હ બસ અમે જમીન બેઠા છે
હા મજામાં તમારા ઘરે મજામાં
હા બધી મજા
બરોબર
આવો ન અડિયાદ સાઈડ આવો હતો આ બાજુમાં
રજા મળી જ. જોઈએ ને એ પ્રમાણે ક્યાં એવો ટાઈમ રહે છે કે મળી હમણાં જ હ કરીને આવી હજી તોય.
હા તમે શિમલા મનાલી જઈને આ્યા ને
હા હા હમણાં જ એક મુસાફરી કરીને શિમલા મનાલી.
હા કેવું રહ્યું.
બહુ જ સારું રહ્યું એમાં કેવું હતું જવાનું તો નતું પણ અમે પછી શિમલામાં. જવાનું નકી કર્યું પછી એું વિચાર્યું. તો મમ્મી ને એ લોકો એવું કીધું તો અમે ટ્રેન ને હોટલ્સ ને બધાનું બુકિંગ કર્યું. કોઈ મુશકેલ હાડવાસ. કર કોઈ એવી ડિફિકલ્ટી ના આવે ને એટલા માટે પહેલેથી જ અમે પ્લાન રેડી કર્યો એ પ્રમાણે પછી અમે બુકિંગ કરાય
હા.
અને પાછું શમ અમે લોકો ગયા ત ટ્રેન અને પ્લેન બંને રીતે ગયા ત. જતી વખતે બાય ટ્રેન ગયા અને રિટર્નમાં. થાકી ગયા હોય એટલે રિટર્ન માં પછી બાય. એસપ્લેન કર્યો હત.
ઓકે.
અને તો પાછું ઠંડી વાળું એટલે ગરમ કપડા દવા અને પાવર બેંક ને પાછી ફોટો ફોટો શૂટ કરવાનું હોય. એટલે કેમેરા અને બધી વસ્તુઓ હા એ. બધી વસ્તુઓ ભેગી કરી બધી વસ્તુઓ લીધી. બધું પ્રોપર પ્લાનિંગ કર્યું અને પછી જઈને આ્યા.
હા.
ઘણું સારું હતું ત્યાં પણણા આમાં અમને લોકો ને મતલબ બહુ જ સારો એક્સપિરયન્સ રહ્યો ઘણા લોકો લોકો નવા રસ્તામાં અમને મળ્યા અલગ અલગ બધા રાજ્ય માંથી આવેલા હોય બધા પ્રવાસી લોકો જોને મેં વાત કરી બધા પોતાના એક્સપિરિયન્સ શેર કરતા હતા કોઈ એ બીજી બીજી નવી જગ્યા વિશે બી કીધું સ્થાનિક બધી હોય કે અહિયાં આ ખાવાનું સારું મળે આ ખાવાનું સારું મળે એવા નવા નવા લોકો જોડે કોન્ટેક થયા ઘણા સારા સારા લોકો બી હતા ઘણા લોકો મોટા મોટી જગ્યાએ જોબ કરતા એવા લોકો બી હતા એટલે બહ મજા આ. હા બહુ જ સારા કોન્ટેક્ટ હતા અને હિમાચલ એટલે તો જોરદાર ત્યાં એકટલું હતું ને ત્યાંના લોકો બી એટલા એવા દે. હતા ભલે એકદમ સિમ્પલ હોય પણ બધા હાર્ડ વર્કિંગ હોય. આપણને લોકોને જઈએ તો આપણને જોઈને એવું લાગે કે બહાર થી આવ્યા છે ફરવા તો એટલું પ્રેમથી બોલાય આપણને પાછા એ લોકો ના એમના હિમાચલી એમના પેરવેસ હોય કપડા એમનું મ્યુઝિક. નહી બધું તો એ લોકો એ લોકોની બધી વાતો કરે કે અમારામાં તહેવારો આવું થાય એમ મતલબ ઓલમોસ્ટ ત્યાંનું જે કલ્ચર હતું ને બહુ જ ગમ્યો.
હા અમારે પણ જોવું છે હ મને પણ કેજો. કેવી રીતે તમે કયાગળથી સેમાથી બુકિંગ કર્યું તું.
ચોક્કસ ચોક્કસ આમાં થવું જ જોઈએ એક વાર તો તમારે જવું જ જોઈએ. પણ એમાં દિવસ કાઢવા પડે તમારે આઠ નવ દિવસ થઈ જાય. પછી તમે કેવો રૂટ લો એના ઉપર સા હાય ના તો બહુ જ બધું કરવારનું છે અમે દસેક દિવસ ગયા હતા મોલ રોડ શિમલા મનાલી કફરી પછી દાર એ બધું એ બધું એમાં ઇન્ક્લુડ કરી ને એવી રીતે ગયા હતા પણ બહુ મજા આવે કારણ કે ત્યાં નેચરલ છે ને એટલે પહાડ હોય એકદમ ધુમ્મસ વાળા હોય આમ સાઈડ ્ય સાઈટ સીન્સ બધા બહુ મજા આવે જોવાનું ચારેય બાજુ જુઓ તો આમ ગ્રીનરી ગ્રીનરી પછી બરફ હોય પાછું ત્યાં રોતાાંગ છે તો ત્યાં તમે બરફમાં જાાવ એટલે પાછા એના અલગથી કલો આવે એ બધું પહેરીને તમે જાઓ પછી ત્યાં એક્ટિવિટી હોય ીપ લાઈને બધું એ બધું કરવાની બહુ જ મજા આવે
હા
એ બધું બહુ જ સારું હતું ત અને અમે જે હા ફેમિલી જોડે રહ્યા હતા ફૂલ ફેમિલી એટલે અમે એવી રીતે જ બુકિંગ કરાયું હતું પાછું કડું ગુજરાતી એટલે જમવાનું ગુજરાતી જોઈએ
જોઈએ હા
હા
સારું ફેમિલી જોડે સારો ટાઈમ સ્પેન્ડ થઇ જાય.
હા હા.
અત્યારે ડેલી શેડ્યુલમાં તો બધા બિઝી જ હોય છે કોઈ ટાઈમ હોતો જ નથી. બધા નોકરી જતા હોય છે હા.
એટલે જ તો પણ મજા આવે તમે બી જઈઓ ટાઈમ કાઢીને તમાર ફેમિલી જોડે
હમણાં જ જઈને આવ ફેમિલી સાથે દ્વારકા પ્લાન સક્સેસ ફુલ ગયો કેટલા ટાઈમ થી બનાવતા પ્લાન કેન્સલ થઇ જતું તું શું રજા મળે ના મળે તમને ક્રિસમસમાં રજા પાંચ હતી તો પણ તો જઈ આ અમે પાંચ દિવસ જઈ આ અમે અહિ થી હા અમે અહિયાંથી જતા ચોટીલા લાગ્યા હતા.
બરોબર.
ચોટીલાથી પછી અમે ગયા.
ચોટીલા તો ચડીને જવાનું હોય ને પાછું.
હા હા ચડી નહીં ગયા. ત્રણ હજાર કંઈક પગથિયા છે, જે
હા હા એટલા જ પગથિયાં છે. બરોબર
પછી ત્યાંથી મેં સીધા ગયા દ્વારકા દ્વારકા બે દિવસ રોકાવાનું હતું. પેલા દ્વારકા એક દિવસ દ્વારકા રોકાયા અને એક દિવસ ઓખા રોકાયા. તો શું બધા જ મંદિરો એ દર્શન થઈ જાય.
હા
હા અને દરિયા એ પણ સારું મજા આવે બધા જે બધા બીચ છે, શિવરાજપુર
હા
ત્યાં પણ જવાનું હતું ત્યાં પણ અમે એક દિવસ ત્યાં રોકાયા પાંચ છ- કલાક તો અમે બીચમાં જ રોકાયા છે.
અચ્છા
હોટલ તો બુક કરી પણ કઈ કામની નહી બાર ખાલી મોંઘવારી જઈએ બાર વાગે.
હા પણ હવે આપડે કોક દિવસ ફરવા જઈએ તો પછી ક્યાં આવે હોટલોમાં થોડી રહેવાનું ફરવાનું જ હોય ને.
હા ના સવારે સાડા પાંચ થી બધાને આરતી કે આરતી આરતી માં તો જવું જ પડે.
હા.
તો સવારે સાડા પાંચે પાંચ વાગે ઉઠી જાય તો સાડા પાંચે જવાય ને.
બરોબર.
પછી આવતા તો મેં હું. બેટ દ્વારકા ગયા પછી એક દિવસ ત્યાં રોકાયા. આ રિટર્નમાં અમે ગીર સોમનાથમાં ગયા ગીર માં રહ્યા.
ગીરમાં ગયા તો સિંહ જોયા કે નહીં?
હા હા દેખાતા તો સિંહ.
રોડ ઉપર ખુલ્લા.
ના ના એટલે અમે ગાડી જે હા હા સફારીમાં તું ગાડી માં લઈ જાય છે ને? અમે એમાં ગયા હતા મેં સ્ટેટસ મૂક્યું તું.
હા એટલે વચ્ચે તો એવું કંઈક ધ્યાન નહી રહ્યું એટલે જોયું નથી.
હા. બે દિવસ ત્યાં રોકા હતા મેમે રિસોર્ટ બુક કરાવી દીધું હતું ઓલરેડી. લા અમે જઈએ છ છે ને ગીરમાં તો ત્યાં જ જે છે. ત્યાં આગળ છે ને આદિવાસી પલા નૃત્ય નથી કરતા? એ બધા આવે છે રાત્રે.
ઓકે.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
તો જોવાની મજા આઈ હશે?
હા બહુ મજા આઈ ગઈ એ એ બે દિવસ તમે ઊંઘ્યા જ નથી.
હા ફરવા જાવ એટલે એન્જોય જ કરવાનું.
હા.
બરોબર છે અમારે બી ક્યારનું દ્વારકા જવું છે પણ જવાતું નથી મધા કે છે કે દ્વારકા તો જવું જોઈએ જવું જોઈએ જોઈએ હવે વિચારીએ હા
કેન્સલ થઈ જાય પપ્પાને રજા મળતી નથી જવું હતું ફેમિલી જોડે જવું હતું ફ્રેન્ડ જોડે તો હમણાં જ વચ્ચે જ જઈને આવ્યો હતું
બરોબર
જોઈ લીધું તું કે કઈ કઈ જવા જેવું છે
બરોબર.
તમે આજ ગીરમાં હા હા. ઘણું બધુ સારું છે ગીરમાં તો અમે ગયા તા ને હું ફ્રેન્ડ જોડે પેલા પણ એમની જોડે ગયેલો છું.
બરોબર.
હા.
ખીરમાં તો પાછું જમવાનું બી સારું મળે ને. ઓલમોસ્ટ કાઠિયાવાડી સાય જમવાનું મળે.
હા.
એટલે એ બધું બી મજા આવે.
હમ્મ.
પછી ત્યાં સફારી માં બી બધું બહુ હોય સિંહ હોય વાઘ હોય હરણ હોય. આ બધું જોવા મળે.
હમ્મ ઘર વાળા ખુશ થઇ ગયા હતા. કે આજે પાંચ દિવસ ગયા છે.
હા.
એ સૌ યાદમાં યાદ રહેશે.
સાચી વાત છે
બોલાય જને કેમ કે એટલું બધું મેમોરીઝ એમાં બની છે
હા અાલે હું વર્ષે એકાદ બે વાર જવાનું થાય એટલે પછી આપણને એવું થાય કે બધા જોડે હોઈએ તો મજા આવે આ ક નવો એક્સપિરિયન્સ થાય બધા જોડે હોય એ એવાને ફેમિલી ટક બી મળે ઘરમાં એટલું રૂટીનમાં ટાઈમ મળે
હા એજ નહી
સાચી વાત છે
ઘરમાં હોય હશે તો બધા કોઈ ન કોઈ કામમાં હોય ભેગા તો જમવા બી હશે ત્યારે બ આવે
હા એ જ એમાં ટીવી ચાલતું હોય
હા
અત્યારે તો જમવા બેસીને ફ્રેન્ડ થઇ ગયું છે તારક મહેતા ચાલતું હોય બધા ટીવી જોવે એટલે વાતો કરવાથી આવું બહાર કવા હોય તે બને વાતો બી કરીએ
હમ હ હા
બરોબર
અમારે પણ મારે ઘરેમાં બેન જોવે જ છે તારક ન તક એ તો એને જોવાનું ફોનમાં ચાલુ કરી દે
એ તો જમવાા ટાઈમે તો જોઈએ જ નહી તો જમવાની ના આવત
હા
બરોબર
હમ
અમારે જવું છે હવે જોઈએ ક્યારે દ્વારકા નો ખીણ આવે
હા વાંધો ને તમારે જ જયારે નક્કી થાય ત્યારે મને કોન્ટેક્ટ કરજો તમને કઈ કઈ કઈ જગ્યાએ જવાનું છે ગીરમાં કયોું રિસોર્ટ બુક કરવા જેવો છે
ચોક્કસ ચોક્કસ
હા સારું સારું તો ચલો
હા હા ચોક્કસ ચોક્કસ ચલોો જય શ્રી કૃષ્ણ